હાય
હાય
જમી લીધું
હા જમી લીધુ બોલો
બસ કેવું ચાલે
બસ શાંતિ
એવુ નેચર બહુ ગમે છે
હા બઉ જ બઉ જ ક્રેઝ છે
હા મને એવું કને કઈ કે નેચરમાં તું જા તો મને બહુ જ ગમે એમાં બી નેચર જે સવાર ત આપણે મોર્નિંગમાં જતા હોય તમે સ્કૂલ જતા હોય કોલેજ જતી હોય તો કેવું વેધર હોય છે
હા બઉ મસ્ત
હા મનેબી
હમ મેં તો ઘરે આખું બાર એટલું મસ્ત ગાર્ડન જેવું હું બધું કર્યું છે ને કેમ કે નેચરનો તો મને બહુ જ શોખ છે આખું ગાર્ડનમાં તો બહાર બધા આવું છે મસ્ત
ઓ નાઈસ
હા
આમ કેવું લાગે તમ તમે એ ગાર્ડન બનાવો તમે ઇવનિંગમાં મોર્નંગમાં ફ્રી હોય ત્યારે બેસો તોમ કે હું પોતાની પોતાની સાથે વાત કરી કેટલો આમ એ થાય
હા બઉ જ બઉ જ બહુ જ બહુ જ અને પ ઘર ની ગ્રીનરીઓની હોય તો આમ પર્સનલ આપડે કેવું કે આમ હવા તો છો કી મલે ને ઘરરમાં
હા એ બી છે
હા તો
તમને કયા મતલબ નેચર ગમે છે તો કયા ફ્લાવર્સ ગમે કે કોઈ ફ્રી હોય જે તમને વધારે લાવ છે
તો મારે રોજ રોજ છે રાત્ત્રણી છે પછી મોગરો છે પછી પેલું એલોવેરા છે બીજા બે ત્રણ છે એક તો બધા મસ્ત મસ્ત લાવી છું હમણાં તો હું બહુ જ ફાઈન ફાઇન છે મારે તો
ઓ
હમ
સારું છે
હ ડેલિયા છે પછી પેલું શું કેવાય એક સારું નામ છે હું ભૂલી ગઈ બઉ સરસ સરસ બધા ફ્લાવર્સ છે એટલું એટલું સરસ લાગે છે સવાર માં તો બહુ સરસ લાગે છે
હો તમે એમના મમ્મી બોલો
હા
ઓ મને લાગ્યું એ છે
ના
એ સારું ને મને લાગે શું એકેડમમાં કે નવ આઠ વાગ્યા પછી
હા હા એ તો સુઈ ગઈ અત્યારે તો
હા સારી ન માનતો નહી તમે ટાસ્ક કમ્પ્લીટ કરી દે બોલો કેવું ચાલે બીજું
બસ બીજું શાંતિ તમને નેચર નો શોખ નથી
નેચરનોો શોખ છે પણ મને નેચરમાં કેવું ઉલટું છે બધા નેચર માં કેવું કે મને નેચર ગમે પણ એમાં બી કેવુ નેચરમાં મને અહિયાં જે નોર્મલ આપડે વેધર હોય છે ને એ વેધર નહી ગમતુ
હા હા એ તો બધાને ગમે તો મને બી ગમે જ છે.
એમ નહ આઉટ ઓફ આપણેે આઉટ ઓફ કન્ટ્રી જઈએ તો ત્યાં કેવું નેચર હોય છે. વેધર હોય છે, એટલુ એટલી ગ્રીનરી લાગી આપડે તો અહંયા સિટીઝમાં તો કેવું થઈ ગયું બઉુ નોર્મલ થઈ ગયુ. નેતર લાગે બી નઈ આપડે વિલેજીસ માં જઈ તો આપણને લાગે કે ના હજી છે, આમ
હા સાચી વાત છે, હા
હા તમે સારું કે આજુ બધી હાઉસ માં એક કરી છે, તમારેટલી એ એ પ્લેસ એ કેવાય કે તમે એક પોઝિટિવ એ કહેવાય પોઝિટિવ વાઇબ કેહેવાય
તો બાર મસ્ત બનાવી મિની ગાર્ડન જ બનાય્યુંાખું હમણા કાલે પરમ દિવસ બીજા દસ પંદર પેલા પોટ ને બધું લઈ આઈ પણન તો બઉુ શોખ છે.
હ તમને એવું બી શોખશે મને ઉગળવાનું ગમે પણ કેવું અમા સુનગરમાં પ્લેસ નથી એટલે એવું છે, થોડુ એડજસ્ટિંગે છે, એટલે ના એ થાય રાખીને તો બી ગાય ખાઈ જાય.
હા એવું છે અને મારે તો ઉપર બીજે માણ ને એટલે એટલી શાંતિ છે હું તો ઘરે ધાણા છે, મ બચા છે એ બધું ઘર જ ઉગાડું છુ.
હમ એ સારું કેવાય ને પણ આમ એ અલગ જ વાયબ હોય. મજા આાલ પછ તમને કેવું ફેસ્ટિવલમાં તમને સીઝન કઈ ગમે મોનસૂન
મલ મને વિન્ટર વિન્ટર વિર વિન્ટર વિન્ટર હા.
વધારે વિન્ટર ગમે
વિન્ટરમાં કેવું છે કે વિન્ટરમાં કેવું કે ખાવા પીવાની બી મજા આવે વિન્ટરમાં આપડણે કોઈક જગ્યાએ જઈએ તો બી કોઈ ટેન્શન નહીિ ઉનાળામાં તો કેવું છે કે જ્યાં બીજાઓ ત્યાં એસી જોઈએ.
બધું ઉનાળામાં તો કહી ખવાય નહી કશું કહીે જવાય, નહી જ્યાં જુવઓ ત્યાં એસી જોઈએ ચોમાસા માં વરસાદ પડે અને શિયાળો એવ કેવું છે. કે એમાં તો તમે જઈ શકો હરી ફરી શકો ખાવા પીવાનું બી તમારે હેલ્ધ એટલે મને બેટર શિયાળ જ ગમે છે.
એ બી છે.
હમ્મ
તો મને બી વિન્ટર જ ગમે કેમ કે વિન્ટર માં કેવુ બધા નહી કતા કે બાર મહિનામાં તમારે ચાર મહિના જ ખાલી એવું હોય કે આમાં તમે તમારી બોડી બનાવી શકો કે લીલા શાકભાજી ખાઈને આમ તેમમ એટલે મને વધારે ગમે કે એ સિઝન જ બહુ મજા આ આવી જાય એક તો મેરેજ સિઝન થઈ ગયા હોય, આપડા ફેમિલી માંથી એના હોય આવે કઈ અલગ જ હોય બજારમાં જઈ તો બી એનઆરઆઈ ફર હોય મેરેજ બી ત્યારે હોય તો ત્યારે, બધા મળ બધી અલગ જ હોય દિવસ ક્યાં બધી જને ખબર ના પડે
હમ સાચી વાત છે, હા
હમ પછી તમને ઉત્તરાયણ ભી ગમતી હશે ને
હા ના એ બી ગમે છે ઉતરાયણ બી ગમે છે, મને તો
હમ્મ તમને એવું ખરું કે કોઈ ફેસ્ટિવલ નહી, ગમતો કે પછી એવું કઈ હોય તમે નાના
મને ખાલી મને ખાલી મને ખાલી હોળી ને ધુળેટી નહી ગમતી બાકી બધું જ ગમે છે.
મને ધુળટી હેને મને ધુળેટી ગમી કેમ કે મને ગમે પણ કેવું કે પેલા નોર્મલી આપણે કલર થી રમીએ ને કમ્પની માં તો બઉ ફ્રેન્ડસ ને બધું કેવું આમ બહુ આમ એ કરી લે કરી દે તો એટલે નહી ગમતું તો ધુળેટી ની દિવસે હું બહાર જ નહી નીકળતી.
હા બસ મને ધૂળેટી જ નહી ગમતી બાકી તો બધા જ ગમે છે મને ફેસ્ટિવલ પણ ધૂળેટી નહી ગમતી ખાલી
હા એ બી સારું કેહેવાય કે ધૂળેટી ધૂળેટી કેવું કહીએ એનાથી બહુ આમ સ્કીન પર એ ઇફેક્ટ થાય છે. અમુક બહુ જ કલર એ આવે છે ઓર્ગેનિક કલર કોઈ અત્યારે બઉ યુઝ જ નહીં કર
ના સાચી હા નથી મળતા સાચી વાત છે હા
પછી અને હિચકી રીલેટેડ થઈ જાય છે એક કઝિન સિને બી લાસ્ટ ઇયર એ ના લાસ્ટ યુઝર છે ને એના ફ્રેન્ડસે કો ખબર ને એવો કલર લગાવી દીધો છે ને સ્કૂલમાં તો છે એને સ્કીન રિલેટેડ સિક્સ મંથ એની મેડિસિન ચાલુ હતી ટ્રીટમેન્ટ એવું કલર થઈ ગએ
હ હા એજ ને હું તો હું તો કેટલા પાંચ છ વર્ષ થી રમી જ નથી તો રમતી જ નથી મને નથી ગમતી જ નથી કાય
એ સારી અમે તો પાણી ના પેલું હવે ને બલૂન્સ એ બનાવીને મારીને રમી લઈએ કલર નઈ
હા એ ચાલે હા એ ચાલે એ વાંધો ના આવે પણ એનાથી રમાય
હા મેં એનાથી રમી દઈએ એક ગરમાં રમવા નઈ ધૂળેટી દિવસે કોઈ ફ્રેન્ડ ના કોલેજ નહી ઉપાડવાના બંધ ઘર બંધ કરી દેવાનું અમે એવું કરીએ કેમ કે મારી કઝન સિસ્ટર ને તો ને એનાથી પછી ઘરમાંથી રમવા બી ના જાવ ને અમે જોયું ને જે થયું એ સ્કીન પર આપણને જોયું બી ના ગમે એવી સ્કીન થઈ ગઈ હતી બહુ ઇફેક્ટ નથી પણ થોડી એને સિક્સ મંથ ટ્રીટમેન્ટ ચાલી ને પછી એ સ્કીન એ થઈ ગઈ જય્યારે એને સ્કીન સારી થઈ પછી અમે ઘરમાં ઘર ઘર બંધ કરીને ઘરનું મેન ગેટ બંધ કરીને ખાલી બલુન બલૂન થી રમી લઈએ સવારમાં બે કલાક બ મેં બધા કઝિન કઝિન્સ સિબલિંગ્સ કઝિન્સ બસ પછી તો કઈ નહી
હમ્મ.
બોલો બીજું
બસ જમીશું કઈ નઈ
હમ્મ.
દિવાળી ગમે તમને દિવાળી
હા દિવાળી ગમે પણ મને છે ને દિવાળી ગમે પણ દિવાળીમાં સાફ સફાઈ કરવી ઘરની બિલકુલ નહીં ગમતી.
દિવાળી ગમે પણ સાફ સફાઈ કરવી ના ગમે.
હા તો મને સેમ એવું છે આવે ને એટલે પછી ચાલુ થઈ જાય. દિવાળી આવવાની છે આ કરવાની છે આ કરવાનું છે પેલું કરવાનું છે એવું અને અમારે જો અમારે તો કેવું માતાજીને નહોરતા આવેવા ને નવરાત્રી એની પહેલા બી ઘર સાફ કરવાનું અને એ પતે ને દિવાળી તૈયારે બી ઘર સાફ કરવાનું
હા હા એટલે ડબલ ડબલ થાયને કંટાળો આવે હમ્મ હમ્મ.
બોલો બીજું તમને રસોઈ કરવી ગમે કે નહી ગમતી.
રસોઈ તો બઉ ગમે છે. એ તો ફેવટ ના એમા તો ફેવરેટ હોબી છે.
મને કેવું કુકિંગ ગમે. પણ છે ને, ઓછું ગમે, એટલે કેવું કે રોજ પહેલી ના ગમે. કે રોજ ડેલી રોટલી કરવાની, અત્યાર નુ નહી રોજ નવું નવું બને ને બે દિવસે એક વાર નવું નવું. એવું મને એવી ડીશિસ ગમે, પણ
હા, રોજ તો ના ગમે હા, રોજ તો કુકિંગ મને બી ના ગમે, મારેબી એવું છે, વીકમાં બે વખત નવું બનાવીએ બાકી રોજ ના ગમે.
હા, એવું મને થોડું એ લાગે બાકી તો ગમે. તમારી બીજી શું હો હોબી? તમે ના ના હશો ત્યારે તમને કઈએ બાળપણ વધારે ગમતું, કે અત્યારે ગમે, કે ચાઇલ્ડહુડ સ્કૂલ મેમરી
ચાઇલ્ડહુડજ ગમેને, અત્યારનુ ચાઇલ્ડહુડજ ગમે, અત્યારની તો લાઈફ ગમતીજ નથી.
બધાને એજ છે, અત્યારે અમે બી થોડા મોટા થાયા, અત્યારે અમે કોલેજ મા છીએને, તો એવું થઈ કે સ્કૂલ સારી હતી.
હા સ્કૂલ સારી હતી, ન મને બી એવુંજ છે.
કેમ કે કેવું થાય કે પછી બઉ એ થઈ જાય, અલ કોલેજ માં આયે પછી આપડે બધા મોટા થઈ, પછી એવુંકે હવે આટલા એજ થઈ ગયું મેરેજ કરવા આમ. એમ બધું પ્રેશર આવે આમ. એમ લાગે એવુ પછી બહુ એ થઈ જાય, આપડી માન એ બી ના થઈ કરી શક એવું થઇ જાયન, કે એમ મેચ્યોરિટી આઈ જાય ને પછી માણસ એ થઇ જાય.
સાચી વાત છે, એવું જ થાય, એ સારું પણ ચાલ્ડહુડ સારું એજ એજ એજ લાઈફ છે અત્યારે, એજ લાઈફ સારી હતી, પછી તો બહુજ જવાબદારી આઈ જાય બધી.
હા, અન એ ત્યારે કયું આપડે કઈ ટેન્શન ના હોય કશુંને બસ ખાલી સ્કુલ જવાનું આઈ જવાનું ઘરે, બસ મોજ મસ્તી કરવાની, આ રામીશું, મારી ફ્રેન્ડ જોડ હું આ કરીશ. ફ્રેન્ડશીપ ડે આવાનો છે, તો હું આમ કરીશ. એ ટાઈપની કઈક અલગ જ એ હતી, અને અત્યારે ખબર નહિ કેવી ચાલે લાયીફ.
સાચી વાત છે, હમ્મ
ત્યાં પતીજાય એજ ખબની પડતી આખો દિવસ.
હમ્મ, ના એવું જ થાય છે અત્યારે તો, લાઈફજ એટલી એ થઈ ગઈ છે તો શું
હા, એટલી સ્પીડમાં જાય ને કે, ખબર જ ના પડે. જેમ સન્ડે આવેને, સેટરડે ની નાઈટ બહુ ગમે, સન્ડે આવે
હા બસ મનેબી એવું છે, મનેબી વીકેન્ડ નાઈટ બહુ ગમે છે, સીક સેટરડે, સન્ડે શાંતિ હોય કે. સેટરડે, સંડે જ્યાં ક્યાં બહાર જવું હોય, તો કઈ ખાવું પીવું હોય, આતે તો સેટરડે, સન્ડે થઈ જાય.
પણ એ કેવું સેટરડે, સન્ડે ભી, કેમના આઈને જાણે કે સ્પીડમાં ના ચાલ દોડતો હોય એવિરીતને જતો રેહ, અને મંડે ટુ ફ્રાયડે તો એતો ધીમે ધીમે જાય ને.
હા, સાચી વાત છે, હમ્મ
હા, ઓકે ચલો પછી કાલે વાત કરીશું, ટાઈમ બી થઈ ગયો છે.
ઓકે ઓકે સર હા, હા, હા બાય.